હલો
હલો.
હા બેહેન.
હા ભાઈ.
અ તબિયત પાની સારી છે ને?
હા તબિયત પાણી એમ તો સારી છે.
હા.
તમારે કેમ છે?
અરે જવા દે ની વાત, તે પ્રદુષણ વાળું જેવું પાણી હતું એ, પી લીધું તો માંદા પડી ગયેલા છે.
એવું કે?
હા.
અર આજકાલ છે ને આ સમસ્યા બધી જ થતી છે.
અરે જળ પ્રદુષણ વાળું છે ને, અમારા ગામમાં બહજ ચાલી રહેલું છે, બહુ માંદા પડતા છે લોકો.
એવું કે.
હા.
તો તમારા ગામમાં, કુવાની સગવડ નથી?
કૂવો છે પણ એમાં છે ને, પાણી એટલું બધું રેતું નથી, અને રહી ને તો ખબર આપડા જંગલ વિસ્તારને ગામડો વિસ્તાર તો, કોઈ પણ પાંદડાને એવા પડ્યા જ કરે તો પીવા લયક ના રેય.
એ વાત તો છે એ છે ને, તમારા ગામમાં આશા વર્કર ખરી?
હા એ તો છે છે.
હ તે આશાવર્કર તમારે જાણકારનું એને કે, કુમાં છે ને દવા નાખે દે જેથી કરીને પાણી ચોખ્ખું રે એના માટે.
બરાબર.
હા, અને ભાઈ આ પ્રોબ્લેમ તો છે ને બધે જ હમણાં થતી છે, આપડા દેશમાં ક્યાં ક્યાંક તો પાણીની એટલી તંગી છે ને કે લોકો એટલું ગંદુ પાણી પીવે છે એના કારણે કોલેરા, ઝાડા, ઉલકી એવું બધી બીમારી થયા કરતી છે.
હા હા તમે કીધું એજ બીમારીઓ લગભગ લા લાગે છે અમારા ગામમાં આવેલ છે, એટલે લોકોને ઝાડા થતા છે તાવ આવતું છે ને, પેલી શરદી તો બધાને થઈ જ ગયેલ શે.
એવું અત્યારનું વાતાવરણ પણ એવું થઈ ગયું છે ક્યારેક આમમાં આવઠું પડે એ લીધે પાણી, જ્યાં ચોખ્ખું હોય ને ત્યાં પણ ગંદુ પાણી વહી ને એમાં પડે એટલે એ પાણી પણ પાછું ગંદુ થઈ જાય.
હા એવું જ છે.
એજ તો આ ભર બપોરે હવે વરસાદ પડશે તો એના કારણે જળ પ્રદુષણ તો થવાનું જ છે કે નહી.
અરે હા તે ગયા બે ત્રણ દિવસ પહેલા તો વરસાદ પડ્યો અમારે ત્યાં.
એવું અમારે બાજુ બી પડ્યો, પણ એટલું બધું નહી એમ.
અરે અમારા બે ત્યાં પણ એટલું બધું નહી પણ ખબર ને પાણી એમને, એ પાણી પડ્યું તો બધું ખરાબ જ એવું થઈ ગયું, ગંદા ગંદા તું છે.
અરે ભાઈ એ છે ને, પાણી પેલું વહીને આવે એટલે, એની સાથે જેટલો કચરો હશે એ કચરો બંદો જ લઈને પાણી છે ને એમાં આવી જાય જે પીવાનું પાણી હોય એમાં વહી આવે, એટલે પાણું ગંદુ થઈ જાય. અને પ્લસ આપણેે છે ને વાપરવા માટે જે અ વાપરીએ પાણી આપણે રોજિંદા જીવન માટે ઘર વપરાશનું પાણી એ પાણી પણ એટલું જ ગંદુ થઈ જાય. તે પાણી તા પાણી થી આપણે કઈક વાસણ ધોઈએ ત બે બેસી જાય કે નહી.
તો છે ને
હા.
મને થોડોક બચવા માટે કઈ ઉપાય આપોને, બીમારીઓથી.
ભાઈ અત્યારે તો હાલમાં મને એ પણ થઈ ગયું છે પણ મેં છે ને, આ આપડે કડ લીમડો નથી આવતો.
હા આવે આવે.
હા એ લીમડા ન રસ પીધું, પછી એ છે ને અ એ પાણીનો પેલો ઉકાળો કરી એનો જે ઉપર બાપ નીકળે છે ને. વરાળ, એનાથ થી પેલા બફારો એમ કેયો મારા આમાં તે બફારો લીધો.
એવું કે.
હા એના થી શરદી તો થઈ ગઈ થોડીક ખાસ થોડી થોડી છે. હાલમાં તો.
એવું.
હા.
હવે એમ. તબિયત પાણી સારું કરી નાંખે.
હા સારૂ કરી નાખી ને બીજું શું છે. કે આપડે પપૈયા નઈઆવે.
હા.
હા, એ તો. એ પપૈયાના પાન છે ને એને વાટી કાઢવાનું અને પછી એનો જ રસ એમાં પાણી નહી નાખવા એનો જ રસ આપણે કાઢવાનો એ ભલે કડવો હોય પણ એના એના જેવી ઉત્તમ દવા એ કઈ નથી. ગમે તેવો તાવ હોય ગમે તે આપડા લોહી માં. પેલું ઇન્ફેક્શન. નથી થતું એ થયું હોય. ગમે નથી હોય એમ. એ જડમૂળ થી નીકળી જાય.
હા, બરાબર. તો છે ને. અમારા ગામમાં. નદી નદીઓમાં તો બહુ ખરા પાણી છે.
એ માટે કવ છું તમે પણ ટ્રાય કરજો. અને.